હેલો.
હા, કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે એક રસપ્રસાદ વિષ પણ આપ આપડે વાત કરીયએ.
હા, જરૂર કયો વિષય?
ઓનલાઈન શોપ પિંગ અને ઓફલાઈન શોપિંગ.
હા, આ તો બહુ સરસ વિષય છે. આજકાલ અહ તો લગભગ બધા જ લોકો ઓનલાઈન ખરીદી કરે છે.
સાચું મને ઓનલાઈન શોપિંગ વધારે ગમે છે.
કેમ એનું કારણ શું છે.
કારણ કે ઘરે બેઠા ખરીદી કરી શકે છે બહાર જવાની જરૂર જ નથી પડતી.
એ તો સાચું છે સમય પણ બચે છે.
હા અને ઘણી વસ્તુઓ એક જ જગ્યાએ મળી જાય છે.
હા પણ મને ઓફલાઈન શોપિંગ વધારે ગમે છે.
એવું કેમ
કારણ કે દુકાનમાં જઈને વસ્તુ જોઈ શકાય છે.
હા એ ફાયદો તો છે.
હા કપડા હોય તો પહેરીને પણ જોઈ શકાય છે. ઓનલાઈન ખરીદી માં ક્યારેક સાઈઝ ની સમસ્યા થાય છે.
હા બિલકુલ ફોટામાં જેવું દેખાય એવું હંમેશા મળે એવું નહી હોતું.
હા પણ હવે રિટર્નની સુવિધા પણ હોય છે.
હા પણ મોકલવામાં સમય લાગે છે.
હા એ વાત પણ સાચી છે ઓફલાઈન શોપિંગમાં વસ્તુ તરત જ જ ઓ ખ રાહ જોવ પડે.
હા ક્યારેક તો બે ત્રણ દિવસ પણ લાગી જાય છે પણ ઓનલાઈન શો ઓનલાઈન ઘણી વખત સારા ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે.
હા તહેવારોમાં તો ખાસ ઓફર હોય છે એટલે પૈસાની બચત પણ થાય છે.
હા ઓફલાઈન દુકાનમાં પણ ક્યારેક સારો ભાવ મળી જાય છે જો ઓળખાણ હોય તો વધુ ડિસ્કાઉન્ટ મળે છે આપણને.
હા સાચી વાત ઓનલાઈન ખરીદીમાં ઘણા બ્રેાન્ડ એક સાથે જોઈ શકાય છે અને ભાવની સરખામણી પણ સરળ બને છે.
હા એ ક્લિકમાં ઘણી માહિતી મળી જાય છે અને ઓફ ન શોપિંગ દુ કાનદાર ની સલાહ પણ અમ્મ પર મળે છે.
હા, ક્યારેક એ સલાહ કામની હોય છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદતી વખતે. મબાઈલ કે લેપટોપ ખરીદતી વખતે પણ અહ આ મદદ ક-કરે છે. ઓન લાઇન રિવ્યુ વાચીને પણ નિર્ણય લઈશ શકાય છે.
હા, એવી વાત તમારી સાચી છે. મને તો રિવ્યુ બહુ ઉપયોગી લાગે છે. પણ બધા રિવ્યુ સ-સાચા હોય એવું પણ નથી.
હા એ વાત પણ અહ ધ્યાનમાં રાખવી જોઈએ ઓફલાઈન શોપિંગમાં પરિવાર સાથે જવાની અહ મજા પણ આવે છે, ખાસ કરીને મોલમાં જવું પ મને બહુ ગમે છે.
હા, શોપિંગ સાથે ફરવું પણ થઈ જાય છે અને ખાવાનું પણ મળી જાય છે. એટલે એક નાની મજા ભરેલી ટ્રીપ બની જાય છે.
હા, એ તો સાચી વાત છે. ઓનલાઈન શોપિંગમાં એવી મજા નથી આવતી.
હા, પણ સુવિધા વધારે મળે છે. ખાસ કરીને વરસાદમાં કે ગરમીમાં.
હા એ તો તમારી સાચી વાત છે. બહાર જાવું ના પડે આપડ. રા ત્રે પણ ખરી શક અહ ખરીદી કરી શકાય.
હા, એ તો છે દુકાનો તો સમય પછી બંધ થઈ જાય છે અને ઓનલાઈનસ તોટો ટ્વેન્ટી ફોર અહ આવર્સ ખુલ્લા રહે અક હોય છે. આ માટ આ એનો બહુ મોટો ફાયદો છે.
હા, એ તો સાચી વાત છે. મને પુસ્તકો અને મોબાઈલની વસ્તુઓ ઓનલાઈન ખરીદવી ગમે છે. અને મને કપડાં અને શૂઝ પણ અહ અહ શૂઝ અને કપડા ઓફલાઈન ખરીદવું ગમે છે.
એટલે બંનેના પોતાના ફાયદા અને અહ ફાયદા છે.
હા અને થોડા ગેરફાયદા પણ છે. અહ સૌથી મહત્વ વાત એ છે કે અહ સમજદારીથી કઅ ખ-ખરીદી કરવી જોઈએ. જરૂર હોય ત્યારે જ ખરીદી કરવી જોઈએ. ફક્ત ઓફર જોઈને વસ્તુ ન ખરીદવી જોઈએ.
હા આ તો વાત તમારી સાચી કહી ઘણી વખત લોકો બિનજરૂરી વસ્તુઓ ખરીદી લે છે અંતમાં હું કહીશ કે ઓનલાઈન શોપિંગ સમય બચાવે છે.
હા અને ઓફલાઈન શોપિંગ વસ્તુની ખાતરી વધારે મળે છે. એટલે બંને રીત સારી છે.
હા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે પસંદગી કરવી જોઈએ બરાબર ને.
હા આ તો બહુ આ તો બહ બરાબર છે મને એક વાત એ હતી કે ઓનલાઈન શોપિંગમાં ઘરે બેઠા ઘણા વિકલ્પો મળી જાય છે ને
હા એ ઓનલાઈન શોપિંગમાં ઘરે બેઠા જ આપણને ઘણા વિકલ્પો મળી જાય છે એક જ વસ્તુના ઘણા મોડલ જોવા જોઈ શકાય છે અને અલગ અલગ કંપની ના ભાવ પણ સરખાવી શકાય છે ઓફલાઈન શોપિંગમાં એ મોટો માટે ઘણી દુકાનોમાં જવું પડે છે.
સાચું તેમાં સમય વધ વધારે લાગે છે પણ દુકાનમાં વસ્તુ હાથમાં લઈને જોવાનો વિશ્વાસ અલગ જ હોય છે.
એ વાત પણ હું માનું છું ખાસ કરીને જો વસ્તુ મોંઘી હોય તો જેમ કે મોબાઈલ કા તો ઘડિયાળ કે ટીવી આ આ આવી વસ્તુઓ જે છે તે ખરીદતા પહેલા જોઈ લેવી સારી ઓનલાઈન શોપિંગ ક્યારેક ખોટી વસ્તુ પણ આપી આવી જાય છે મેં પણ આવું સાંભળ્યું છે.
હા આ તો સાચી વાત છે મારા મિત્ર ને એક વખત અલગ રંગનું ટી શર્ટ મળ્યું હતું અને તે ઓર્ડર અલગ રંગનું કર્યું હતું.
પછી તેને શું કર્યો.
તેણે રિટર્ન કરી દીધું.
સારું થયું કે રિટર્નની સુવિધા હતી નહીતર નુકસાન થઈ જશે.
હા. ઓફલાઈન ખરીદીમાં આવી સમસ્યા ઓછી થાય છે કારણ કે વસ્તુ પહેલા જ જોઈ લેવામાં આવે છે.
બરાબર આજકાલ ઘણા લોકો ગ્રોસરી પણ ઓનલાઈન મંગાવે છે જેમ કે દૂધ શાકભાજી અને ઘરનો સામાન પણ એથી મહેનત ઓછી થાય છે ખાસ કરીને વ્યસ્ત લોકો માટે આ ખૂબ જરૂરી છે.
હા ઓફિસમાં કામ કરતા લોકોને તો ઘણી મદદ મળે છે સમય બચવો પણ મોટી વાત છે.
હા પણ ક્યારેક ડિલિવરી મોડી પણ થઈ જાય છે ત્યારે થોડું મુશ્કેલ પડે છે.
હા જો વસ્તુ તરત જોઈએ તો દુકાનમાં જવું સારું.
હા હું પણ એજ કરું છું તમે સૌથી વધુ શું ખરીદો છો.
અ હું સામાન્ય રીતે કપડાં અને શૂઝ ખરીદુ છું.
અને હું પુસ્તક અને મોબાઈલ એસેસરીસ ખરીદું છું.
હા પુસ્તકો ઓનલાઈન સસ્તા મળે છે ને.
હા ઘણી વખત સારી ઓફર મળે છે એ તો અને તહેવારોમાં ઓનલાઈન શોપિંગની સેલમાં સેલ પણ લાગી હોય છે.
હા લોકો તો એ દિવસોની રાહ જોુએ છે ઘણા લોકો પહેલાથી લિસ્ટ બનાવી રાખે છે પણ ખરીદી કરતા પહેલા જરૂરિયાત જોવી જોઈએ ફક્ત. ડિસ્કાઉન્ટ જોઈને ખરીદી ન કરવી જોઈએ.
બિલકુલ પૈસા બચાવવામાં હોય તો સમજદારી જરૂરી છે આખરે મને લાગે છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને ઉપયોગી છે કઈક રીતે પસંદગી કરવી એ પરિસ્થિતિ પર આધાર રાખે છે જો સમય ઓછો હોય તો ઓનલાઈન શોપિંગ અને જો અને જો વસ્તુ સારી રીતે તપાસવી હોય તો ઓફલાઈન શોપિંગ
હા એ તો તમને બરાબર કહ્યું ઓફલાઈન શોપિંગ થી સ્થાનિક દુકાનદારોને પણ ફાયદો થાય છે.
હા બહ મહત્વ આ તો તમે બહુ મહત્વની વાત કીધી આપણે નજીકી દુકાનમાંથી ખરીદીએ તો તેમને તેમનો વ્યવસાય ચાલે છે અને જરૂર પડે ત્યારે તેઓ મદદ પણ કરે છે. ઓળખામણ પણ આપડી બની જાય છે અને ત્યારે ઓનલાઈન શોપિંગ એવો સીધો સંપર્ક નથી બધું એપ કે વેબસાઇટથી થાય છે પણ ગ્રાહક સેવા તો મળે જ છે ને એમાં
હા મળે છે પણ ક્યારેક જવાબ આવવામાં સમય લાગે છે તો તમે ક્યારેક મદરાતે ઓનલાઈન ખરીદી કરી છે.
હા એક વખત મેં રાત રાે અગયાર વાગે હેડફોન ઓર્ડર કર્યો હતો તો એ હેડફોન શોપિંગનો એ હેડફોન શોપિંગનો મોટો ફાયદો છે.
હા કારણ કે સમયની કોઈ મર્યાદા નથી ઓફલાઈન દ દુકનોત દો નાખ કી સમય સુધીજ ખુલ્લા હોય અને રજા ના દિવસે ઘણી દુકાને પણ બંધ હોય છે.
હા, એ તો તમે વાત સાચી જ કહી. એટલે આપણી વાતચીત પરથી તો આપણને એ જ લાગે છે, કે ઓનલાઈન શોપિંગ અને ઓન ઓફલાઈન શોપિંગ બંનેના ફાયદા બી છે અને ગેરફાયદા બી છે. પણ આપણે એને સમયસૂજક યુઝ કરીએ તો એને કઈ પ્રોબ્લેમ નથી. તો ચાલો પછી આપણે મળ
હા, હા, ચાલો આપણે મળીને વાત એ જેસ
જય શ્રી કૃષ. જય શ્રી કૃષ્ણ.